બેસ બસ મજામાં. કેમ છો, તમે?
હું પણ મજામાં છું.
એમન કે બસ. સાર જો ઓનલાઈન શોપિંગ કરવા બેઠી થી મે કધું લ ઓનલાન શોપિંગ જોતી બધું અત્યારે કેવું સરસ મળલે છે ઓનલાઈન શોપિંગ કરવાનું તો લ બેઠી બેઠી જોતી મેં કીધું મજાતી તીતી ઓનલાઈન શોપિંગ મને બહુ ગમે ઓનલાઈન પીન કરવી. શું કેવું તમારું? તમે ક્યાંથી
હા, નહી નહી હું તો બંને જગહ પર આજ ને ઓનલાઈન શોપિંગ ન પણ વધારે આ બધાને ક્રેઝ ચડી ગયો છે નહી મને પણ આમ ગમે છે ઓનલાઈન શોપિંગ કરવું કોઈક વાર કોઈ અમુક વસ્તુ એવી હોય છે કે ઈ ઓફલાઈન લેવી અ સારી પડે છે, પણ આજે ઓનલાઈનનું છે ને ઈ સારું છે. ઘર બેઠા જ વસ્તુઓ મંગાવી શકાય છે. એટલે લોકોને બહુ અનુકૂળ પ પડે છે નઈ?
ના પણ જો તમે એક વાર તમે વી ત્યાં શું ને ઓનલાઈન શોપિંગનો તમને ફાયદો શું છે, ખબર છે? એ તો તમે બેઠા બેઠા ઘર બેઠા તમે પચાસ તે વધુ આઈટમ જોઈ શકશો. બીજું તમારે ત્યાં આવા જાવાન ધક્કો બચશે ટાઈમ બચશે અને ત્રીજું
હમ.
આવી તમારે કોઈ ઝંઝટ મારી નહી પવી પડે ગરમી નો સામનો નહી કરવો પડે બહાર નહી જવું પડે કે કોઈરે કોઈ લેવા દેવાને પૈસાની રકઝક નહી કરવી પડે ઓનલાઈન બેઠા બેઠા તમારે જે વસ્તુ જોતી હોય ઘરે આવી જાય આ ઓનલાઈન કરવાનો શોપિંગ કરવાનો ફાયદો
તો ઘણા જ છે ઓનલાઈન શોપિંગ કરવાના કે આપણને એક વસ્તુ દરેક જાતના પલ એમાં ઓપ્શન આપણને મળી જાય છે અને ઘર બેઠા એક જ ઓર્ડરમાં આપણા ઘરે બધી વસ્તુ આપને મળી જાય છે. અને આને ઓનલાઈનમાં પણ એક વસ્તુ તો એ ગમે છે કે તમે ઘરમાં કઈ આપણે મહેમાન આવ્યું હોય અને કઈ વસ્તુ ખૂટતી હોય તો આપણેન્કી છે ઇન્સ્ટમાટ છે એના દ્વારા ફરતી આપણે ઓર્ડર કરી શકીએ અને દસ મિનટમાં વસ્તુ આપણી ઘરે આવી જાય છે તો મને એ પણ વધારે ગમે છે એટલે ઓનલાઈનના ફાયદા તો છે જ પણ પરંતુ જો આપણે ઓફલાઈન શોપિંગ માટે જઈએ છીએ તો એમાં કાપડ જોઈએ કરી પરખીને આપણે એનું મલ્લબ ખરીદી શકીએ આપડે.
બરાબર છે. ના ના અને જો તમે ઓનલાઈ શોપિંગ શું કરશું ઈ વાત તમને ફાયદાકારક. જેમ કે એમેઝોન છે, મોટી મોટી બ્રાન્ડ લઈ લો. એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, એમાં તમે બારે જે કપડું લેવા જાવ છો ઈજ કપડું તમને મળે છે અંદર એવું નથી કે તમને બારે જે મલે છે તમને ઓનલાઈન નથી મળ તો બીજી કોઈ વસ્તુ તમે આ જેમ કે ડીમાર્ટ લઈ લો ઉદાહરણ તરીકે ઓનલાઈન શોપિંગમાં કે અઉ આપડા ત ઘરનું કરિયાણું છે આપણને જાવાનું ટાઈમ નથી અને કરિ યાણું આપડે મહિનાનું લઈ લેશ સ્વાભાવિક છે આપડુ દસ હજાર કે પંદર હજાર રૂપિયાનું કરિયાણું આવતું હોય તે તમે અડધી કલાક મોબાઈલમાં બેઠા બેઠા તમે ખાલી ઓર્ડર કરી દો તમારું અડધી કલાક બીજા દિવસે કર્યાનું હાજર થઈ જાય તમારી લ તમારે જાઉં નથી પડતું સામનો નથી કરવો પડત એટલું બધું વજન ઉપાડવું નથી પડતો કે નથી તમારે રિક્ષા ભાડું ખાલી ખર્ચીને ત્યાં જવું પડ ડે આવું પડે વજન ઉપાડવાનું જે વસ્તુ હોય બધી વસ્તુ તમને
હલો હલો હલો